ઓ કેમ છ
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ એકદમ મસ્ત મજામાં છું. શું ચાલે છે નવું?
હવે વરસાદ જેવી મોસમ ચાલુ થઈ કઈ ની કે. આખી સૃષ્ટિ જે મરેલી પડેલી હતી. એ સજીવ થઈ અને અ આપણે વાત કરતા હતા પ્રદૂષણ પર. ક્યાંક ને ક્યાંક આપણેે એ પણ જોયું કે કેવું અ એક કેહેવાય ને કે અ જેવી ઠંડીઓ ચાલુ થશે એવું એર ક્વોલિટી ઇન્ડેક્સ અ ક્યાંક ને ક્યાંક ધીમું જતું રેશે કે પછી બહુ લો થઈ જશે એકદમ અ એની પરિસ્થિતિ ગડબડ થઈ જશે. પછી અ આપણે અ આ એર ક શું કે ફેક્ટરીઓમાંથી જે અ હવાઓમાં પ્રદૂષણ ફેલાય છે કે, પાણીમાં પ્રદુષણ ફેલાય છે, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અ અને આવા કેટલા બધા પ્રશ્નો આપડી આગળ ઉભા છે જે અ કહેવાય ને કે આપણે જોઈ અ જોઈને પણ અ અજાણ્યા બની જાઈએ છે. ક્યાંક ને ક્યાંક એ પછી પાણીનો હોય, હવાનો હોય કે, પછી અ અ કેઈ ને અવાજનું પોલ્યુશન હોય અ, તમારું શું માનવું છે આના ઉપર?
હા એ તો તમે એકદમ સાચું કીધું હો. પોલ્યુશનનો કહેવાય ને કે પ્રદુષણ તો અત્યારે બધ બધી જગ્યાએ વધી ગયું છે. ને કેટલા બધા પ્રકારના મને લાગે છે હવે તો નવા નવા અ પ્રદુષણ આવી ગયા છે ને સાચું કીધું કે જે હવા જે પોલ્યુશન છે. હવાનું પ્રદૂષન. એ તો સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે. હમણાં તો કે હવામાં કેટલા કહેવાય ને કે ડસ્ટ પાર્ટિકલ્સને એવું બધું આવે છે. એટલે કે ગાડીઓની સંખ્યા વધી ગઈ છે લોકો બધા પોતા પોતાની ગાડીઓ લઈ ને નીકળે છે હવે. પેલા તો કેવું હતું કે, સરકારી જે હતી બસુને એમાં જ બધા જાતા. બધા પાસે પોતાના વાહનો નોતા. હવે તો હરેક ઘરમાં તમે જોવો તો કેવાય ને કે ફોર વ્હીલર આવી ગઈ છે, અ બાઈક આવી ગઈ છે. તો બધ ધા નાના નાના છોકરાએ તમે કયો તો, અઢાર વર્ષની ઉંમરના પહેલા જ. બધા બાઈક ચલાવા માંડે છે. બધા કહેવાય ને પોતાની ગાડી લઈને નીકળી પડે છે. એમાં પ્રદૂષણ બહુ વધારે વધી ગયું છે. અને એજ કે, ચલો હવાનું પ્રદુષણ તો ચલો સમજ માં આવે છે. પણ હવે તો છે ને કે આપણું સાઉન્ડ પોલ્યુશન પણ બહુ થઈ ગયું છે. ધ્વનિ પ્રદૂષણના કહેવાય ને કે, બહુ બધા અ કહેવાય ને લોક કો એ આઝાર થઈ ગયા છે એના એટલે કે ધ્વનિ પ્રદુષણના કારણે કેવાય ને, જે લોકો અ હોય ને જે ઉંમરવારા લોક કો હોય એ લોકોને બહુ વધારે તકલીફ થાય જે લોકો કેટલા જોર જોરથી. બેન્ડ ને બધું વગાડતા હોય છે. અમે તો જોઓ તમે લગ્ન ને બધા ચાલુ છે તો. એટલા જોરથી બધા બેન્ડ આવા જાય છે ને. કે બાપ રે! તમે આમ સામે તમારા વ્યક્તિ ઉભો હોય ન તમે એને શું બોલો છો કાઈ સંભળાય નહીં અને ઘરમાં પણ એમ કેવાય ને કે, એકદમ આમ આપણે ડર લાગવા આમને. છાતી માં કેવું? તો બી થાય આપે કે. આટલું મોટું અવાજ સાંભળીને. કેવાય ને કે પ્રદૂષણ એટલા બધા પ્રકારના છે. એનાથી નાના બાળકોને પણ ઘણો તકલીફ થઈ રહી છે. અને આ માટે છે ને કેહેવાય ને કે, સરકારે તો ઘણા બધા ઉપાયો કર્યા જ છે. પણ લોકો પણ છે ને સમજ. નથી લોકોને જાતે સમજવું જોઈએ. બધી વસ્તુ કે. આપણે આ બધી વસ્તુ ઓછી કરશું, તો જ ત્યાં જઈને જ આ બધી વસ્તુ. નો ઘટાડો થશે તમને શું લાગે
બહુ જ સત્ય કીધું ક્યાંક ક્યાંક કારણ કે હવે આપણે આવનારી પેઢી ન ટેન્શન જ નથી ને કે આવનારી પેઢી અ માટે તમે. કદાચ સારી એવી કે ને કે. તમે બહુ બધા પૈસા છોડી જશો. કે બહુ બધી જમીનો છોડી જશો. પણ આવનારી પેઢી શું એને ભોગવી શકશે? જો એ સારું સ્વસ્થ જેનું નહી આપી શકો તમે. અ સારે એવું પીવા માટે પાણી નહી આપી શકો. ક્લીન વોટર નહી આપી શકો. સાફ હવા નહી આપી શકો. કઈ કે અ હવા અવાજ મુક્ત એક વાતાવરણને આપી શકો. અ તમે શું કરી શકશો? એ બુ મોટો એક પ્રશ્ન છે. અને આપણે જોવા જઈએ તો, તમે કીધું કે જેમ તમે કીધું કે નવા નવા. પોલ્યુશન હવે તો માર્કેટમાં આવે છે. પછી જે હવાનું પોલ્યુષન લઈ લો. જળ પ્રદુષણ લઈ લો. જમીન પ્રદુષણ લઈ લો. અ ધ્વનિનું પ્રદુષણ લઈ લો પ્લાસ્ટિકનું પ્રદુષણ લઈ લો અ લાઈટનું પ્રદુષણ લઈ લો પ્રકાશનું પ્રદુષણ લઈ લો ને હવે તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ પણ એક કઈ ને કક નવું માર્કેટમાં આવ્યું છે